હલો રાધે રાધે.
હા, હું મજામાં છું. હમ્મ, તમે કેમ છો?
હા એકદમ મજામાં છે. તમારા ઘરે બધા કેવા છે મજામાં છે ને?
હા, અમારે ઘરે બધા મજામાં છું.
હા હા હું તમે હમણા ઘરે બેઠા છો કે પછી એમ કોઈગ
હા હા, તમે કેવો ની હા અમે ફ્રી જ છે.
ઓકે ઓકે, હું એજ કહેવા માંગુ છું કે વીમો ઉતારવો ખુબ જરૂરી છે, કાર કે વીમા વગર કશું ચાલી ન શકે, કારણ કે બધાએ જ વીમાની એવી સુવિધા પાડવી છે ને બરાબર ને?
હ બધું વીમો ઉતારવો ખુબ જ જરૂર છે, જીવનમાં વીમાના કારણે આપર્ણે નુકસાન વળતર મેળવી શકાય છે.
હા એ તો સાચું કીધું કોઈ પણ નુકસાન થયું તે પૂરી પાડે છે. પરંતુ આમાં બધું હોય છે જેમકે આમાં ગામ ડાઓમાં કે પછી અમારા ઘરે, અમારા ઘરે જ તો બધા વીમો ઉ છે કાર નો વિમો, કે પછી બાઈક નો કે પ છી કોઈ પણ આરોગ્યનો વીમો કે જે એલ આઈ સી તે પણ જીવન વિમો તો ઉતારવો તો ખુબ જરૂરી છે. કારણ કે જીવન વીમા લીધે આપણે ઘણી બધી એવી ડોક્ટરો એટલે કે હોસ્પિટલોમાં જાહેર એવું મોટામાં મોટું આપણને એના સામે રક્ષણ આપી શકીએ અને તે પ્રમાણે તે તે સમયે આપણે કોઈ પણ નાણાં ઉભા કરેલા હોય તે જરૂર પડતા નથી. કારણ કે તે સમયે ઘણીબધી રાહત મળી જાય છે જેથી કરીને આથી તમારા ઘરે બધા વીમો ઉતારેલા છે કે તમારા ગાડીનો કે પછી તમામે એલ આઈ સી નો વીમો લીધેલો છે કે નહી?
હા અમે પણ ખુબ જ એવા વીમા ઉતારીએ છે. અમે ખેતી કરીએ તો એમાં પણ વીમો ઉતારીએ છીએ. એમ જેમ કે મેંગો ના પાક તમે વાતાવરણ પણ હોઈ શકે છે. જેના લીધે વીમો ઉતારવો ખુબ જ જરૂરી છે આ વરહે વાતાવરણ કેવુંક રયુ અને તેના લીધે વીમો ઉતારો ખુબ જ જરૂરી છે. અમે કાર ના વીમો પણ લીધો છે અને એલ આઈ સી વીમા પણ એટલે જિંદગીનો વિ વીમો પણ લીધો છે અને તેમાં ખુબ જ જરૂરી છે કે તમે પ્રીમિયમ સમયસર ભરો અને તમે જાણકારી રાખો કે પ્રીમિયમમાં કેવું કેવાક લાભ મળે છે અને તેના લીધે ખુબ જ સારું હોય છે કે તમને ક્યારે પૈસા મળશે અને ક્યારે નહી પૈસા મળશે તે ચેક કરવું ખૂબ જ જરૂરી છે.
હા એ તો વાત સાચી છે. કારણ કે વીમો લેવું તો ખુબ જરૂરી છે તમે જે કીધું પાછા મેળવી શકો છો. તેથી અત્યારે તમે જે પાકને નુકશાન થયું હોય તે તમેં એ સારું એવું વળતર આપે ને સારું તમને બેહી શકો. એ જ પ્રમાણે અમે પણ પાક તો કરીએ છીએ અને એમની સામે પણ નુકસાન તો લઈએ છીએ. કારણ કે અ ડાંગરનો પાક અમે કરીએ છીએ એ ઘણા મોટા પ્રમાણમાં કરીએ છીએ અને તેનો અમે વેપાર કરીએ છીએ. જેથી કરીને અમારો પાક જો જેમનું પ્રીમિયમ ભરું ખુબ ઊંચું હોય પણ તેની તમે આપી વળતર ખુબ ઓછું મળે જેના કારણે આપણે એ ભરી શકીએ નહી. જેથી કરીને વીમા વીમો જો લેવું હોય તો ખૂબ વિચાર લે જરૂરી છે. બરાબર ને?
હા તમારી વાત સાચી છે કે આપણે વીમા કંપની જોઈને લેવી જોઈએ નહીં. તો વીમા કંપની ઘણી ફ્રોડ પણ હોય છે. જેના લીધે આપણે પ્રીમિયમ ખુબ જ ઓછા પ્રમાણમાં મેળ પણ આપણને વળતર ખુબ જ ઓછું મળે છે. જેમે કાર કાર ખરીદો નવી જ્યારે વીમો ઉતારો ત્યારે બધું ચેક કરવું જોઈએ કે એટું જેર અંદર મશીનરી કે એન્જિનમાં પણ આપણને ગડબડ હોય કે આપણને એન્જિનમાં ઠોંકાઈ ગયો અને એને પાર્ટ તૂટી જાય તો તેઓ લખી આપે કે ન લખી આપે એટલે ફૂલ એન્જિનનો વીમો હોય તો જ આપણે વીમો પણ લેવો જોઈએ. નહીં તો તમે ખાલી ગાડીનો વીમો લેઓ અને થોડા ઘણા જ પૈસા પછી એન્જિન પછી આપણે ખિસ્સામાંથી લાખ વા પડે તેવું ન કરો. તમારી તમારે શું કેવું?
હા એ તો તેવું જ કે વીમા કંપનીઓ બધી જોઈને એ બધું મુલાકાત લેવી જોઈએ. ઘણી બધી વીમા કંપનીઓની સેવા આપને પાળે જ મળે બધા જ ક્ષેત્રોમાં આપડો કોઈ પણ બધે વિકસિત થઈ ગેલો છે વીમા કંપની ઘણા બધા પ્રકારની હોય છે તે વીમા કંપની કઈ ડિસાઇડ કઈ વીમા કંપની આપણા માટે સારી છે અને આપણને સારું એવું નુક આપેમિયમ બો ઓછું ન હોય. કારણકે અમે પણ એક વીમા એવો લીધેલો હતો કે આ એ જ તમે કેમ કે જીવો વીમો તે અમે લીધલો હતો. પરંતુ તેની સામે અમારે પ્રીમિયમ ઓછું ચૂકવ પડવા પડે છે. કારણ કે અમે જે એમને જે આપેલી હતી નોટિસ વાંચવાની તે અમે બરાબર વાંચી ન હતી જેના કારણે અમે અમુક ટકા એટલે કે જો આવી ગયો એ જ પ્રમાણે સાઈન કરી દીધલી જેથી કરીને આજે હું ભોગું છું અને એટલે હવે કરેલો છે તો હવે ભરવું તો પડે જ છે પ્રિયમ કે ન ભરે તો પછી વીમા કંપની કોઈ પણ એક્શન લઈ શકે છે. પરંતુ આપડે જેવી સાવચીતી રાખવી જોઈએ કે વીમા કંપની પહેલા જે આપણને કોઈ પણ વીમા ઉતાર તે વીમા કંપની જે પણ સરખી રીતે વાંચીને પછી જ વીમો લેવો જોઈએ. બરોબર ને?
હા તમારી વાત સાચી છે. હા મારા ભાઈએ પણ એક કાર લીધી હતી તેમાં પણ એવું જ થયું હતું તેઓ સમયસર કે પ્રીમિયમ ના ભરતા હતા પછી તેઓના ગાડીને એક્સિડન્ટ થયું તો તેઓ પૂરેપૂરો વીમો તેઓ પાકી શક્યા નહીં ખાલી વીસ ટકા વીમો પાયકો અને બાકીના પછી ખિસ્સામાંથી કારો એટલે પ્રીમિયમ ભરવું સમયસર જ ભરવું જોઈએ નહીં. તો તમને પૈસા ઓછા મળે અને વીમા કંપની પણ ચેક કરી ને લેવા જોઈએ કે તેઓ ફૂલ વીમા આપતા છે કે નહીં અને હામે વાળાને પણ પૈસા મળે છે કે નહી અને તે ખૂબ જ જરૂરી છે.
હા એ વાત તો સાચી છે કારણ કે વીમો એ બધા માટે જ જરૂરી છે. હું પણ અમારે ગામડામાં ગામડામાં ઘણા બધા વીમો લેતા નથી. કારણ કે ગામડા એટલું વીમા વિશે પ્રખ્યાત નથી પરંતુ શહેરો વીમો બધા જ લે છે અને બધા જ પ્રકારના વિમાનો બધા લાભ પણ લે છે ગામડાના લોકો પણ આવા વીમા વિશે થોડું ગણું શીખવે અને એમને જીવનમાં વીમો એ બધા નુકસાને વળતર આપી શકે છે કે જે નુકશાની નો વીમો છે અકસ્માત સામે વીમો આપે છે પાક સામે આપે છે અન્ય કોઈ પણ વીમો આપણે ઉતરી શકીએ હું તો બધારા ગામડામાં તો કહુ છો બીજા ગામણા પણ કવું છું કે તમારા ગામડાઓ લોકોને પણ આ વીમા વિશે થોડુ વિકસિત કરો અને એમને જાણ કરો કે વીમો લેવો એ ખુબ જરૂરી છે અને એમના લાયક અને એ લોકો ખુબ એવો લાભ લઈ શકે. આવા પ્રકારના નુકશાન સામે લોકોને મળે જેથી કરીને એ લોકો હવે જો વીમો ઉતારેલ ન હોય કોઈ વ્યક્તિને એટલે શું અકસ્માત થઈ જાયએમની પાસે એટલી બધી પૈસાની સગવડ ન હોય પરંતુ તેને વીમો ઉતારેલો તે વીમો એમની સામે રક્ષણ આપે છે. પરંતુ જો એમને વીમો જો ન ઉતારેલો હોય તો પછી ત્યારે એ પૈ સોરેે છે ગમે ત્યાંથી અને તે જ પ્રમાણે એ લોન લોન લઈ છે જેના કારણે લોન નુ વ્યાજ પણ ખૂબ ઉંચો હોય છે. જેથી કરીને ચૂકવ નિષ્ફળ જાય તો તો પછી કામ જ શું તે જ પ્રમાણે વીમો ખૂબ જરૂરી છે.
હા તમારી વાત સાચી છે કે ગામડાઓમાં આપણે પણ બાજુ વાળાને કે આપણા પરિવારજનોને સૂચિત કરવા જોઈએ કે વીમાો લેવો ખુબ જ જરૂરી શે નહી તો તમે દેવામાં પણ જઈ શકે છે જેમ કે જીવન વીમા લેવાના કારણે તેઓ હોસ્પિટલમાં જય્યારે હોય અમારે જ ધેર ની વાત છે જ્યારે અમે અમારી બેન ખૂબ જ માંદી હતી પણ તેઓ જન્મથી જ માંદી હતી એટલે તેના પાછળે અમે ખૂબ જ પૈસા ખર્ચ્યા પછી અમને આજલગી વીમા ઉતાર્યો નથી તેથી અમે આજલગી પણ પૈસા ખર્ચ્યા કરે છેએ એટલે વીમા ઉતારવો પહેલાથી ખૂબ જ જરૂરી છે. જેના લીધે આપડી આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ જ સારી બને છે અને ખૂબ સારું હોય છે.
બરાબર જ છે કારણ કે વીમો તો લેવો ખુબ જરૂર છે અને બધા જ તમે કીધું તમે હલો સારા મે રહ્યો છો ને
હા
હા તો ગામડામાં રહે પરંતુ શહેરોમાં બધી વિશે તમને માહિતી મળી જતી હશે ને
હા અમારે અહીયાં એમ તો અમે ઇન્ટરનેટ પર જોઈએ છે તેથી અમને ખૂબ જ એવી માહિતી મળે છે તમારે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરવો જોઈએ અને તેમાં ઘણી બધી સુવિધાઓનો લાભ લેવો જોઈએ
હા એ તો હું લેઉ અને હું મદદથી ઘણા બધી એવી વિમા કંપની વિશે જાણ કરું છું બરોબ પણ અમુક ગામડામાં એવા બધા લોકો લોકો પાસે ઇન્ટરનેટની પણ સુવિધા ન છે જેથી કરીને હું એ લોકોને પણ શીખું એટલા બધા સક્ષમ ના હોય કે એ લોકો શીખી શકે પણ તે લોકોને હું ઘર જઈને કહું છું કે તમે આ વિસે જાણો વમા નકાન સામે કેટલુંળતર છે લેવ ખબ જરૂરી છે એમ લોકો ના ભવિસ્ય વીમા લેવું હોરા જીવન માટે ખુબ જરૂરી છે કારણ તમે જે પણ નુકસાન થું હો કોઈ પણ પ્રકારનું તે એની સામે વળતર તમને આપી શકે છે એ હું તમને કેવા માંગુ છું જેથી શરોમાં પણ બધા લેતાજ હશે વીમો
હા અમારા શહેરમાં પણ બધા વીમો લે છે અને અમે ઘરનો પણ વીમો લેીએ અમે સમયસર ઘર વરો ભરીએ છીએ તેથી ઘરમાં કોઈ પણ આગ કેવી લાગે તો તેઓ મોટા મોટો વીમો આપણને આપી શકે છે તેથી સરકાર ચકાસી નો પણ લાભ લેવો જો અને અન્ય વસ્તુનો પણ લાભ લેવો જો વીમા લેવા ખુબ જ જરૂરી છે
હા એ તો સારું જ છે તેજ ને વીમો તો લેવ ખુબ જરૂરી જ છે હેને ભાઈ
હા હા